મિત્ર.
હલો.
હા મિત્ર અવાજ આવે છે મારો?
હા મિત્ર તમારો અવાજ આવે છે.
હા, શું કરી રહ્યા છો ફ્રી છો મિત્ર?
હા મિત્ર ફ્રી જ છું.
હા, જમવાનું થય ગયું?
હા મિત્રો હવે જ જમી લીધું, તમે જમ્યું?
હા મિત્ર જમી લીધું. હા તો મિત્ર આજે આપણે થોડીક ચર્ચા કરીએ છે. પ્રવાસ અને ગુજરાતના સ્થળો વિશે. તો તમે ટાઈમ મેળવશો?
હા મિત્ર જરૂર પ્રવાસ અને ગુજરાત ના સ્થળો પર ચર્ચા કરીએ.
હા મિત્ર, પ્રવાસ અને ગુજરાતના સ્થળો. વિષય તમારા અને મારા વિચારો આપણે રજૂ કરીશું. પ્રવાસ માત્ર એક સ્થળ એક સ્થળે થી બીજા સ્થળે જવાનું નામ નથી. પરંતુ તે જીવનમાં નવા અનુભવો મેળવવાનો. નવી સંસ્કૃતિને સમજવાનું. અને કુદરત તેમજ ઈતિહાસની નજીકથી. જોવાનો સુંદર માર્ગ છે, પ્રવાસ આપણું જ્ઞાન વધારે છે. મનને આનંદ આપે છે, અને જીવનમાં નવી ઉર્જા ભરે છે. એ ગુજરાત ભારત નું એક સમૃદ્ધ અને રાજ્ય છે, અહી પ્રાચીન ઇતિહાસ ભવ્ય મંદિરો. દરિયા કિનારા, જંગલો, પર્વતો, રણ. ધાર્મિક સ્થળો અને આધુનિક વિકાસ વધુ જ જોવા મળે છે, તેથી ગુજરાતના પ્રવાસી તેઓ માટે, ખુબ જ આકર્ષક રાજ્ય માનવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ તો આપણે કચ્છના સફેદ રંગની. કચ્છનું રણ એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પૂર્ણિમાની રાત્રે સ ફેદ મીઠાના રણ પર, ચાંદની પડતી હોય. ત્યારે અદભુત દ્રશ્ય જોવા મળે છે, દર વર્ષે યોજાતા રણોત્સવ દેશ વિદેશના હજારો પ્રવાસીઓ આકર્ષિત છે, અહી કચ્છી લોકસંગીત, લોકનૃત્ય, હસ્તકલા અને પરંપરાગત ભોજન નો આનંદ માણી શકાય છે. ત્યાર બાાદ ગિરરાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાત નું ગૌરવ છે. ગીર એ એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. અહીં સિંહ ઉપરાંત દીપડા, શીતલ, નીલગાય. મગર અને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. વન્યજીવનમાં વન્ય જીવમાં રસ ધરાવતા લોકો માટે ગીર એક અનોખું સ્થર છે. જેમ ગીર જેમ સોમનાથ મંદિર. ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. એમ અરબી સમુદ્ર ના કિનારા આવેલું આ મંદિર, આસ્થા ઇતિહાસ અને સ્થપ્યત અદ્ભુત ઉદાહરણ. દર વર્ષે લા દર વર્ષે લાખો શ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. જે અ એક પ્રખ્યાત પ્રખ્યાત જગ્યા છે, જેનું નામ છે દ્વારકા. જેમ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની ન રી તરીકે જાણીતી ખૂબ જ, દ્વારકાધીશ મંદિર દેશના ચાર ધામોનું એક એક છે. અહીં ધાર્મિક મહત્વ ઉપરાંત સમૃદ્ધની. સુંદરતા પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે તો મિત્ર દ્વારકા જે છે ને એમે દ્વારકા ન પ્રવાસ બે ત્રણ મહિના પહેલા કર્યું હતું. દ્વારકા એક ખુબ જ સુંદર અદભુત નગરી છે. એમાં શ્રી કૃષ્ણ નો વાસ જોવા મળે છે. દ્વારકાની મનવી એ
મોટું તો છે પણ એમાં અનેક મૂર્તિઓ શ્રી શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાની અનેક મૂર્તિઓ જોવા મળે છે. જે દર્શન પણ આપણને સારી રીતે સારી રીતે આપણે દર્શન પણ કરી શકીએ છીએ. જે દ્વારકા ભવન એ ખુબ જ મોટું છે. તો તમે મિત્ર કોઈક પ્રવાસ કર્યો છે? હ્યા, તમને સારો અનુભવ થયો હોય છે.
હા મિત્ર જરૂર અને ઘણા બધા એવા ગુજરાતના પર્યટન સ્થળો જે પ્રવાસ લાયક હોય એવા અમે કર્યા છીએ. હું તમને જણાવું કે, ગુજરાતના એવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વરસાદરીતે પ્રવાસ કરેલાત સ્થળો. જેમાં પેલા નંબર પર મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડિયા માં આવેલી છે અને બીજા નંબર પર જોઈએ તો પાટણમાં આવેલી ફેમસ આપણે રાણી કી વાવ અને ગુજરાતનું પ્રખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર એ જગ્યાએ પણ મેં પ્રવાસ નો આનંદ મેળવ્યો છે પછી જોઈએ તો આપણે અમદાવાદ માં જેમાં હેરિટેજ સિટીનું મુલાકાત લીધી હતી આમાં મે તમે જણાવ્યું તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમે જણાવો તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે એકસો બ્યાસી મીટર ધરાવતી છે જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કરેલી આ માત્ર એક પ્રતિમા નથી પણ હવે એક મોટું ટુરિસ્ટ હબ બની ગયું છે જેમાં લેજર્સ વેલીઓ ફ્લાવર્સ અને જંગલ સફારી આકર્ષણના કેન્દ્ર છે બીજું તમને જણાય્યું તેમજ કે રાણ કી વાવ આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આ વાત તેની અદભુત કોતરણી અને સ્થાપત્ય કલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત માને છે પછી તમને જણાવ્યું તેમ જ કે મોઢેરાનું સૂર્યમંદિર આ સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમ દેવ દ્વારા બાંધાયેલું આ મંદિર સ્થાપત્ય અને ખગોળશાસ્ત્ર નો બજોડ નામૂનો છે અહીં દર વર્ષે ઉતરાજ મહોત્સવ યોજાય છે પછી તમને જોણાવ્યું તેમજ કે હેરિટેજ સિટી જે અમદાવાદમાં આવેલી છે ભારત ભારત પ્રથમ ભારતનું પ્રથમ તરીકે જણાતું આપણું આ સિટી છે જેમાં અહીં સાબરમતી આશ્રમ સીધી સદયની જાય અડાલજની વાવ અને પ સંંસ્કૃતિ જોવાઓ જેવી છે બીજી તરફ તમને જણાવ તો કુદરતી સૌંદર્ય અને વન્ય જીવન ને લગતા કચ્છ નું સફેદ રણ જેમની તરૂણતા વાત અમને જણાવી છે
હા મિત્ર
ગીર રાષ્ટ્રીય ઉદ્યાાન અને આપણું દક્ષિણ ગુજરાત નું સૌથી ફેમસ સાપુતારા જ્યાં તો તમે ફરવા માટે ગયા જ હશો મિત્ર ગયા જ હશો ને
હા મિત્ર તો મિત્ર
એ વિશે માહિતી આપો.
સાપુતારા.
હા.
હા મિત્ર, સાપુતારા સાપુતારા સ્તળ છે ને. બહુ પ્રખ્યાત સ્થળ છે જ્યાં વધારે કરીને નાના નાના છોકરાઓનું એન્જોય માટે જ અને મોટા માણસો પણ ત્યાં એન્જોય કરી શકે છે. જ્યાં રમત ગમત ની બધી સુવિધાઓ જોવા મળે છે, અને મોટા જે મોટા વ્યક્તિ હોય છે એ લોકોને પણ, આ પેરાસૂટ વગેરે ઉપરથી ડુંગળા પરથી ઉપરથી પેરા પહેરીને. નીચે સુધી જ નીચે સુધી હવામાં જવાય, એમ એન્જોયમેન્ટ કરાવ તો જ્યારે મિત્ર હું નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે પણ અમાને કેટલીક જગ્યાએ પ્રવાસે લઇ ગયા હતા. જેમ કે આમ એક મંદિર છે જે અંબાજી મંદિર, ગુજરાતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે, પછી એ તેમાં ભાદવી પૂનમ ના મેળામાં, લાખો ભક્તો પગપળપ યાત્રા કરીને માતાજી ના દર્શન કરવા માટે આવે છે. જેમ ગુજરાતની સાંસ્કૃતિક સંસ્કૃતિ પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. અહીંના નવરાત્રી ના ગરબા, ઉત્તરાયણ, જન્માષ્ટમી. ત નંતર મેળા અને રણોત્સવ જેવી ઉજવણીઓ સમગ્ર વિશ્વમાં જાણીતી છે. ગુજરાતી લોકોનું અતિથિ દેવો ભવનું ઘર જેવી લાગણીઓ આપે છે, એ પ્રવાસ ના ઘણા લાભો છે. જેમ પ્રવાસ થી આપનું જ્ઞાન વધે ઇતિહાસ અને સાંસ્કૃતિક વિશે માહિતી મળી શકે છે, નવા મિત્રો બને. થાય છે, અને પ્રવાસ સ્થાનિક લોકોને રોજગાર પણ આપે છે, અને રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. તો મિત્ર અંતમાં તો હું આટલું કહીશ કે ગુજરાત ખરેખર વિવિધ્ય પૂર્ન અને અદભુત પ્રવાસન સ્થળો ધરાવતું રાજ્ય છે. તો મિત્ર તમે મને આટલો સમય આપ્યો એ બદલ તને આભાર મિત્ર.
હા મિત્ર તમારો પણ ખુબ ખુબ આભાર.
હા મ.